હલો હા સંભળાય છે
થાય છે
બરાબર છે તો આજે આપણે વાતચીત માટેનો ટૉપિક છે કે કોલેજમાં એડમિશન જે છોકરાઓના થાય છે એમાં પડતી મુશ્કેલીઓ અથવા શું ધ્યાન રાખવું પડે તો આ ટોપિક ઉપર વાત કરીશું બરાબર છે
બરાબર છે
ઓકે તો તમે જણાવશો પહેલા કે તમને આ બાબતે શું અનુભવ છે અથવા તમે શું ઓબ્ઝર્વ કર્યું છે
આ આ આ વખતે જે ગવર્મેન્ટમાં કોલેજમાં તમારે એડમિશન લેવાનું હોય છે ને તો જે ઓનલાઈન પ્રોસેસ કરવાની હોય છે તો એમાં અલગ અલગ કે ઉ શરૂ થાય છે એના માટે અ આપણે કન્ટિન્યુ એ વસ્તુ ન ધ્યાન રાખવું જોઈએ કે કેવી રીતે એમાં એડમિશન થઈ રહ્યું છે તો એ ધ્યાન રાખવું પડે છે આપડે
હમ હમ બરાબર છે એ ખાસ ધ્યાન રાખવું પડે ઘણી વાર એની તારીખ ચૂકી નહી જવાય એ પણ પહેલેથી આપડણે કોઈ કેલેન્ડરમાં કે રિમાઈન્ડર એ રીતે રાખવું પડે અને તારીખ જેની છેલ્લી હોય અમુક આપણી ચોઈસીસ ભરવાની હોય છે આજકાલ તો તો એ પણ ઓનલાઈન જ ભરવાની હોય છે અને એની લોક કરવાની પણ ડેટ હોય કે અમુક ડેટ સુધી આપણે એને લોક કરી દેવાનું અને નહી તો પછી ઓટો લોક થઈ જાય એી ની પણ બધી નવી ન નવી મેથડસ હોય છે એડમિશન માટે તો આ વસ્તુ વસ્તુનું જો ધ્યાન નહીં રાખ્યું હોય અને આપણે ખાલી એમ જ કંઈક ચોઈસ ભરી હોય અને પછી એ લોક થઈ જાય તો પછી આપણી એ આખી મહેનત માથે પડે એમ એટલે આપણને પછી જોઈતી સીટ મળે નહીં એવું પણ થઈ શકે છે
હા અને એમાં તમારે અ જે કોલેજ સિલેક્ટ કરવાની હોય છે એ એટલી બધી કોલેજ હોય છે એમાંથી નામ બરાબર તમે જોઈને ના કરો તો તમે કોઈ બીજી કોલેજ થઈ જાય છે અમારે ખરાબ અનુભવ થયો કે અમે પોધાર કોલેજ સિલેક્ટ કરી અને અમે એનું સિલેક્ટ કર્યું પણ પછી મગજમાં એક વિચાર આવ્યો કે પેલા જોઈને આવી આપે કેવી છે કોલેજ પોધારનુંું બહ નામ છે એમ કોલેજમાં એડમિશન લેવા માટે થઈને અમે તો બહ ખુશ થઈ ગયા કે પોધારમાં એડમિશન થઈ ગયું પણ ત્યાં જઈને અમે જોયું તો એ એક હિન્દી મીડિયમ અને મરાઠી મીડિયમની સ્કૂલ છે તો એ બી આપડે ધ્યાન રાખ ું જોઈ કે કોલેજ સિલેક્ટ કરતા પહેલા તમે આખું પૂરું નામ વાંચવાનું અને પછી એનું વેરિફિકેશન કરવાનું કોલેજનું અને પછી તમારે આગળ વધવાનું એ બી તમારે બહ ધ્યાન રાખવું પડે છે એ બાબત હ
આ તં સાચી વાત કરી હ કે આજકાલ તો લગભગ એક નાના ટાઉનમાં પણ ત્રણથી ચાર તો મિનિમમ હોય છે કોલેજ અને એમાં પણ જો થોડુંક મોટું હોય તો જેમ કે મેગ સિટી હોય મુંબઈ દિલ્હી જેવા તોય એની અંદર તો ગલીએ ગલીએ જેવી જ કોલેજ હોય એમ આપણે કહી શકીએ તો નામ પણ ઘણીવાર બધા સેમ સેમ હોય અથવા તો એને સંચાલન કરવાવાળા જુદા હોય નામ સેમ હોય પણ કોઈ મંડળ બીજું હોય તો આ તમે કહ્યું એ ઘણું મોટો પોઈન્ટ છે કે સરખું વ્યવસ્થિત આખું નામ ભરીને પછી એને વેરિફાય પણ કરવું જોઈએ કે આ કોલેજ ખરેખર આપણે જે સમજીએ છીએ એ જ છે કે બીજી છે
હમ ઓનલાઈન ફોર્મ ભરવામાં એક ફાયદો એ છે કે તમે ઘરે બેસીને એડમિશન પ્રોસેસ કરી શકો પણ જો તમે ન નો એક દુષ્પ્રયોગ ભી એ છે કે તમે કોલેજ નથી ખબર તમારે કઈ કોલેજમાં તમે જાઓ છો આ તો તમે ઓનલાઈનને ઓફલાઈન જો તમે ફોર્મ ભરતો તો તમે ઈ કોલેજમાં જઈને ફોર્મ ભરશો ત્યાંની ઓફિસમાં સબમિટ કરશો ત્યાં જ તમે પૂરું નામ જોવા જશો તો ઓનલાઈનમાં તો એક હજાર પર નામ છે એ પર એક સારું ઈ છે કે તમારે લાંબી લાઈનમાં ઊભું નથી પડતું બહુ ટાઈમનો તમારો દુરુપયોગ નથી થતો તમે ટાઈમ પર જ તમે તમારો સમય બચી શકે છે સમય બી બચી શકે છે અને બ બહુ ટાઈમ તમારે મા દુરુપયોગ નઈ થવાના કારણે તમે બીજું કઈ કામ બી તમારું અટકતું નથી બટ અ પરંતુ તમારે આ થોડુંક ધ્યાનમાં ઈ રાખવું પડે છે ઓનલાઈનમાં કે તમારે કોલેજ બરાબર નામ સિલેક્ટ કરવું પડે છે અને એમાં પછી તમારા જે રાઉન્ડ શરૂ થાય છે એમાં તમારે પૂરું પૂરું અ જોવાનું બી થાય છે કે ક્યા કોર્સ તમે સિલેક્ટ કરો છો. ઘણી વખત તમે અ અ કોલેજમાં જઈને બી જો એ કોર્સ સિલેક્ટ કરો તો તમને એ ખબર પડે છે કે તમે આ કોર્સ તમે સિલેક્ટ કર્યો છે આ કોલેજ છે ત્યાં આ આ ટીચર્સને આ પ્રોફેસર ને આ લોકો ભણાવે છે પણ ઓનલાઈનમાં તમને કશું ખબર નથી પડતી. એના લીધે તમને થોડોક સંઘર્ષ કરવો પડે છે.
હા હા તમે વાત જે કરી ખરેજ ખર સાચી છે કે ઘણો બધો સમય બચે છે અને મોટે ભાગે એવું જોવામાં આવ્યું છે કે જે વાલીઓ હોય બ જેમને એક્ઝામ આપ પી હોય કે જેનું એડમિશન કરવાનું હોય એ વિદ્યાર્થીઓએ સમયનો ભોગ આપવો જ પડે પણ સાથે સાથે એમના વાલીઓએ પણ જે ઓફલાઈન જો જવાનું હોય તો ઘણો બધો સમયનો ભોગ આપવો પડે છે એટલે મને જ યાદ છે કે જયારે મારું એડમિશન થવાનું હતું ત્યારે આખું અ અત્યાર જેવું ઓનલાઈન નહીં હતું સેન્ટ્રલાઈઝ પ્રોસીજર હતી તો આખા ગુજરાતમાંથી એક જગ્યાએ બધાએ ભેગા થવાનું પછી આપણે ચોઈસીસ ભરી હોય એ પ્રમાણે આપણને મળે તો એમાં આપણે એકલા તો જઈ જ નહીં શકીએ આપણા પેરેન્ટ્સ કોઈ પણ સાથે તો આવે જ એમને પણ ત્યાં રોકાવું પડે અને આવા જવાની મહેનત, ખર્ચો બધી જ વસ્તુ અગત્યનું છે એટલે ઓનલાઈન થવાથી ઘણા બધા ફાયદા થઈ ગયા છે પણ આ તમે કહ્યું એમ એ આપણે એકદમ એક એક વસ્તુ બહુ જ બારીકાઈથી ચકાસીને કરવી પડે.
હા એક આપણને ઓફલાઈન ના આ ગેરફાયદો એ હતો કે લાંબી લાઈનમાં ઉભું રેહવું પડતું અને બીજું જે ઓળખાણ હોય એ લોકો પોતાનું ઓળખાણ લગાવીને બી પોતાનું ફોર્મ કરી શક તા ઓનલાઈન કરવાના કારણે ઈ બધી વસ્તુ નીકળી ગઈ ઈ સારો ફાયદો છે થોડું આપણે પોતે સાવચેતી રાખીએ તો આપણે એ એક સારો ફાયદો છે ઓનલાઈનનો અને સ અને બીજું કે તમે અ મેનેજમેન્ટ કોટા છે, સ્પોર્ટ્સ કોટા છે, કલ્ચરલ કોટા છે એની અંદર તમારે ડાયરેક્ટ તમે એમાં સિલેક્ટ કરીને તમે ફોર્મ ભરી શકો છો. તો ઈ બી આપણને સારો ઓનલાઈનનો ફાયદો મલી શકે છે. એની અંદર તમારા જે સબ્જેક્ટ તમને સિલેક્ટ કરવાના છે એ બી તમે કરી શકો છો. તો એ સારો ફાયદો છે ઓનલાઈન ન પ્રોસીજરનું સારો ગવર્મેન્ટે સારું રૂલ્સ રાખ્યું છે. એ મારા ખ્યાલથી સારી પ્રોસીજર છે.
બરાબર છે અત્યારે હમણાં જ આ બધી એન્જિનિયરિંગની એન્ટ્રન્સ એક્ઝામ્સને બધું પત્યું અને ત્યાર પછી જે આઈ આઈ ટી માટે જે એડમિશન થતાં હોય છે એના માટે એક જોસા કરીને પોર્ટલ છે ઓનલાઈન તો એ જોશા કાઉન્સેલિંગ માટે આપણે અ જેણે ક્વલિફાય થયા હોય એ બધાએ એમાં ભરવાનું હોય છે સી સિલેક્શન કરવાનું હોય કે પહેલાં કઈ કોલેજ પછી એટલે એમાં એક એક રાઉન્ડ પછી આપણને મળતું જાય એડમિશન પછી બી એમાંથી જેટલા લોકો લે ફર્સ્ટ રાઉન્ડમાં એ કોલેજમાં એના સિવાયના માટે બીજી સીટ્સ ઓપન થાય એવી રીતે એમના છ રાઉન્ડ સુધી એમનું હોય છે સિલેક્શન તો એ વસ્તુમાં અ એક વસ્તુ ધ્યાન આપવા જેવી છે કે એની અંદર ત્રણ ઓપ્શન હોય છે ફ્લોટ, ફ્રીઝ અને સ્લાઇડ એટલે આપણને એ સિકવન્સ જે ભરીએ ને આપણે એ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે કારણ કે આપ આપણે ગયા વર્ષના કે આગલા વર્ષોના ડેટા પ્રમાણે ભરી હોય સિકવન્સ કે આટલા નંબરે આ અટક્યું હતું પણ પછી એ રીતનું ના હોય. તો અ પ્લસ માઇનસ તો થઈ જ શકે ને એટલે આગળ પાછળ વિચારીને શી ક્વન્સ ભરવી પડે સરખી અને આપણે પછી જે ભર્યું હોય એ પ્રમાણે જ એ ચાલે રાઉન્ડ્સ અને આપણને ભલે બીજી કોલેજોમાં મળતું પણ હોય પણ જો આપણે એને ચોઈસમાં જ નહીં રાખ્યું હોય તો આપણે જતું રહે એમ આપણું એ ચાન્સ એટલે બહુ જ ધ્યાન રાખીને કારણ કે છ રાઉન્ડ સુધી એ સેમ જ ચોઈસ પર એ આગળ ચાલે રાઉન્ડર તો ફ્લોટ કરવું પડે ફ્રીઝ કરવું પડે અથવા તો એને સ્લાઈડ કરવું પડે. પડ. એટલે આ બધું ટર્મ્સ જે છે ને એ પણ સમજવી બહુ અગત્યની છે અને જરાક પણ સમજ ફેર જો થાય ને તો એકને બદલે આપણે બીજી કોલેજમાં એન્ડઅપ થઈએ એવું છે.
ઓ તમે તો બહુ સરસ ઇન્ફોર્મેશન આપી મને મને આ જોશ અપ્લાય વિશે બિલકુલ જાણકારી નથી તમે મને હજી થોડી વધુ જાણકારી આપશો?
હા ચોક્કસ કેમ નહીં જોસાનું જે કાઉન્સલિંગ છે એમાં એવું હોય છે કે એનું એક પોર્ટલ હોય છે જોસા પોર્ટલ તો એની અંદર જે જેઈ એડવાન્સ નીચેણે એક્ઝામ આપી હોય જે આઈઆઈટી માટે હોય છે જિ એડવાન્સ એમાં જે ક્વૉલિફાય થાય એ લોકોએ જોસા પોર્ટલમાં એપ્લાય કરવાનું હોય છે તો એમાં એનાથી આપણને ઇન્ડિયાની જેટલી પણ આઈઆઈટી છે એ બધામાં આપણને એકસાથે જ આપણને એડમિશનનો ચાન્સ ખુલે છે એટલે એમાં એપ્લાય કરવાથી એની ડેટ્સ હોય છે એ ધ્યાન રાખવી પડે કે ક્યારે એનું ભરવાનું એટલે એક્ઝામનું રિઝલ્ટ આવી જાય એડવાન્સનું ત્યાર પછી એક બે દિવસમાં એ જોસા પોર્ટલ ખુલી જાય છે તો એમાં આપણે બધા ડોક્યુમેન્ટ્સ પણ આપી દેવાના વેરીફાય કરી લે લોકો અને પછી આપ આપણે આપણી ચોઈસીસ ભરી દઈએ તો એ અમુક ડેટે એ પછી એને લોક કરી દેવી પડે ચોઈસ આપણી અને એ લોક થઈ જાય પછી એ લોકોના રાઉન્ડસ ચાલુ થાય અત્યારે પહેલો રાઉન્ડ પત્યો છે જોસાનો જોસા કાઉન્સલિંગનો અને હવે બીજો રાઉન્ડ ચાલુ થશે અને વચ્ચે કેવું છે કે એમાં અમુક સીબીએસઇની અમુક અથવા તો અમુક સ્ટેટ બોર્ડના રિઝલ્ટસ નહીં આવ્યા હોય બારમાના તો એના લીધે પણ થોડું ડીલે થાય કારણ કે એના સબમિટ કરવા પડે ને રિઝલ્ટ માર્કશીટને બધું તો જો રિઝલ્ટ જ નહીં આવ્યું હોય તો વિદ્યાર્થીઓ કેવી રીતે સબમિટ કરે એટલા માટે એ લોકોએ ફર્સ્ટ અને સેકન્ડ રાઉન્ડની વચ્ચે થોડી આ વખતે ગેપ રાખી છે અમુક રિઝલ્ટસ બાકી છે એટલા માટે
તમે રહો ખુબ ખુબ આભાર તમે મને સરસ માહિતી આપી એના બદલ આપડે પાછા બીજી વાર વાત
હા હા ચોક્કસ મને પણ ઘણી જાણકારી મળી તમારી સાથે વાત કરીને થેન્ક યુ સો મચ બાય.
થેન્ક યુ.
બાય.
બાય.